દુબઈ.
કઈ નહી યાર ગાંધીનગર તો
અચ્છા ત્યાં શું કરો છો તમે
જોબ કરો ત્યારે
અ્છા જોબ કરો છો શેમાં જોબ કરો છો
હ અહિયાં શોપ છે મેડિકલ શોપ છે એમાં
અચ્છા મેડિકલ શોપમાં તો તને તમે મેડિકલ નું નોલેજ છે ખરું એમ
હ છે ને થોડું ઘણું પેલા બી હતો ને મેડિકલમાં એટલે પછી થોડું આગા પાછું કરવાનું હોય એટલે એવું તો થોડું કરી દઈએ અને દસ પંદર હજાર પગાર આપે
અરે સારું કેહેવાય કસો નહી કઈ મેડિકલ નું સલાહ જોઈતી હશે જેમ કે તાવ બાવ આયો હશે તો તમારી પાસે સલાહ લઈશું ગોળી માટે
હા કેજો ને એ તો વાંધો નહી એમ તો હવે તો મને બધું ફાવા માંડ્યું છે જેના માટે કઈ ગોળી જોવે ક ના કયા રોગ ના કયા સિમ્ટમ્સ છે એ તો બધું ફાવા મડ્યું છે હવે મને
હા તો રોજ નો વ્યવસાય થાય એટલે આપણને આઈડિયા આવવા માંડે કે કઈ રીત નુ
હા એટલે ફાર્માસિસ્ટ જો કે મેં ક્યારે બઉ ટાઈમ થયો. પણ એ પછી બીજે પેલા જોબ કરવા ગયો હતો પછી. ત્યા મજા ના એટલે પછી મે કીધું ફ ના મેડિકલ માં મેડિકલ ની લાઈનમાં જતો રહવ
અચ્છા એવું હોય.
હ અ
એ તો મેડિકલ નો વ્યવસાય સારો જ છે તમે હવે મતલબ ત્યાં જ બે ત્રણ વર્ષ શીખીએ ને તમે તમામે પોતાનું કરો ને સારી લોકેશ
અને તો તમને બહુ ગણો ફાયદો થાય એમ.
હા એ વાત હાચી ફાયદો બી એક જગ્યાએ ભાડે આપ્યું છે ને હું બી જોબ પર જઉં છું ફાર્માસિસ્ટ તરીકે એટલે વાંધો નથી આવતો. પંદર હજાર પંદર હજાર મારી જોબ એટલે ત્રીસ હજાર જેવું થઈ ગયા મારા
હા એ તો છે નોકરી પણ અત્યારે તમને ઓછું દેખાય પણ તમે જયારે તમે ધંધો કરશો ત્યારે કવર કર થઈ જાય એ તો
હહ રેવાનું ને જમવાનું નીકળી જાય.
હા એ તો એજ હોય. અત્યાર તો એવું જ હોય ને હવે નવા નવા લાગ્યા છીએ તો કઈ
હમ એ બધું તો ચાલી જાય ભાઈ ઘેરથી દૂર રહી લઈએ નોકરી કરી દે પણ જમવાનું ને બધું એ નહીં મજા આવતી યાર.
કેમ ભાઈ તમે તો જાતે નહી બનાવતા? રૂમ રાખી નહી તમે તો?
તો ભાઈ પણ જમવાનું એવું કંઈ છે નહીં સામાન બધું ગેસ એ બધું જમવાનું બનાવા માટે
અચ્છા
એટલે રોજ બાર જવું પડે છે હાલ જોવા જમીન જ આવજો તો હાલ કેટલા વાગ્યા. અગિયાર દસ પિસ્તાળીસ થાય ને આટલા મોડા સાદ દસ અ આ દસ વાગે એવું આવ્યો છે ઉપરથી ચાલ તો ચાલતો જમીને આવું છું પાછો હવે શું કરું બો
એટલે બહાર જમવા જાઉં તો બાર તો બહાર નું ખાવું તો તમને મોંઘું બી પડે અને બધું સ્વાસ્થ્ય માટે સારું બી નથી. કેમ કે બહાર તો કેવું હોય તેલ સારું ના વાપરે. બધું જુના વાસી મસાલા વાસી મતલબ વાપરતા હોય બસ.
હમ એજ ને ગરમ મસાલા બઉ ગરમ મસાલા બહુ હોય છે અને મારે તો પછી સેન્સટિવ સ્કીન છે. એટલે આ તળેલું ને બળેલું વધારે તેલ વાળું ને ગરમ મસાલો અ તરત ફિલ થઈ જાય મને
હઅ એ તો વાત સાચી પણ તમે રૂમ રાખીને રો છો એના કરતા ખાવાની તકલીફ હોય તો પીજીમાં જતા રેતા હોતો.
પીજીમાં ભી એવું જ હોય છે કે બારથી જમવાનું આવતું હોય અમુક જગ્યાએ અમુક જગ્યા એટલે અમુક જગ્યાએ માં પોતે બનાવતા હોય એવી પીજી અહીંયા કે છે સર હાલ તો
હા અને પાછું એકના એક એકના એક પ્રક
શું બોલો?
એક ના એક પ્રકારનું જમવાનું આવે એટલે પાછા કંટાળી બી જઈએ.
હહ ને પીજીમાં એવું બી થાય કે ધારો કે આજ મગનું શાક આયું, કાલે વાલોરનું શાક આયું, પરમ દિવસે વટાણાનું શાક આયુ. બધાનો ટેસ્ટ એક જ જેવો હોય. ખાલી પેલું અંદર ઇંગ્રીડિયન જ અલગ એ અલગ હોય બાકી ટેસ્ટ તો સેમ જ હોય. તમે યાર સમોસા ખાવ કે દાબેલી ખાવ બે એક જ પાણીપુરી જેવું જ લાગે.
હા એ બરાબર ભોજન પૂરતું ગરમ અને તાજું ભી ની મળત તું એ પાછું
ના ના યાર અમુક વાર કેવું થાય ખબર એટલે જમવાનું મારે મિત્ર છે. એ જમવાનું અહીંયા અમને એરો આવે જોબ પરથી સાડા નવ વાગે ને નવ વાગે જમવાનું ઈયાથી ઉપાડી જાય. અને એનો એને સ સ રવિવાર શનિવારે હોય ને એરો થોડો વહેલા આવે સાડા સાત વાગે એટલે સાડા સાત વાગે આવે ને એટલે શું સાત વાગે સાત થી નવ જમ વાનું હોય પીજી એ બરોબર એને અને ધારો કે જે દિવસે હારું આયુ ને એટલી વાર તો એરો આયો ને એટલી વાર તો અડધા કલાકમાં તો બધું પત તીયા ભાઈ.
અચ્છા અને પીજીમાં તો પાછું તમારે સેટ ભી ના થાય ને કેમકે જનરલી કોચ ગમે તે જી હોય નવ વાગે છેલ્લો છેલ્લો ટાઈમ હોય પણ તમારે તો કેવું કે દુકાન બંધ થાય એટલે જ ઘરે આવો. હવે તમે દસ વાગે દુકાન બંધ કરો તો સાડા દસ તો તમને ઘરે આવતા થઇ જાય. મતલબ પીજી આવતા થઈ જાય, તો પીજી માં સાડા દસ વાગેે તો કોઈ ચકલું ભી ના ફરકતું હોય.
એજ ને. ને પછી પીજી બંધ થઇ જાય રાત્રે અમુક વાર મોડું થાય જમીન આવિન એનાથી સારું પછી મેં રૂમ રાખીને વિચાર્યું પણ રૂમ રાખી એટલે રૂમમાં અમે બે જણા જ છીએ એક ભાઈને જે છે અ નાઈટ નાટ ડ્યુટી હોય. અને મારે અ સવારનું એટલે હીરો હોય તો હું ના હોઉં ને, હું હોઉં તો હીરો ના હોય. રવિવારે ભેગા થઈએે બે જણા અમે.
હા એ તો છે. એક રૂમમાં જ બે અલગ અલગ જિંદગી જીવી રહ્યા છે, એવું જ કહી શકાય ને.
હા બસ એવું જ એવું જ.
કેમ કે તમે દિવસે ના હો, એરા રાતે ના હોય.
પછી અમે કાઇ જમવાનું એટલું બધું લાઈ ભી નહીં આમ થોડું છે કે ચાન બાન એવું બધું બને. રોજ ચા તો બનાઈ દઈએે છે અહી એવું તો છે ચા બનાવવા માટે પણ એટલું બધું કઈ છે નઈ એમ.
અરે એકલા ચા માં થોડી કઈ ગુજરાન થાય ચા તો બે ટાઈમ પીવો એટલે તમને સંતોષ થાય પણ, આખા દિવસ હા ચા થોડી ચાલે જમવાનું તો પૌષ્ટિક આહાર જ જોઈએ ભઈ.
હા અરેજ જમવાનું તો ચલો ઠીક છે, કઈક કરી ભી લઈએ. થોડું ઘણું જાતે બનાય એમાં ચલાય લઈએ પણ હવે શું કરીએ, કો. હવે ઘર જેવું તો મળવાનું છે નઈ.
ઘર જેવું ના મળે, પણ તમે રોજ બાર ખાવ તો બહારનું તો કેવું અત્યારે તમને સ્વાસ્થ્ય ઉપર ફરક ની પણ લાંબા ગાળે છે ને બહુ નુકસાનદાયક વસ્તુ છે આ.
પણ અ હવે મે એક જગ્યાએ ટિફિન બી બંધાયુ તું બરોબર જમવા માટે. પણ એ સુું થાય. ખબર એ દસ બાર જગ્યા એ ત્યાં ગાંધીનગરમાં સેક્ટર છે. બધા સેક્ટરમાં દોઢ બે કિલોમીટર નો ગાળો હશે બધા સેક્ટર વચ્ચે. બરોબર એટલે એરા દસ બાર વાગ્યા એમને જમવાનું બંધાયેલું હોય.
હા.
અને લગભગ નવમી કે દસમાં સેન્ટર મારું હતું એટલે એટલી વાર આવે ને એટલી વાર જમવાનું જે બનાવ્યું હોય ને એકદમ ઠંડુ થઇ જાય અને ટિફિન માં પેક કરેલું હોય કેવું ખબર એકદમ રોટલીમાં તો પાણી અ પાણી વળી જાયને, શાકમાં પાણી વળી જાય. અને એર્યા ટિફિન લગભગ સિત્તેર કે સો રૂપિયા જેવા લે છે. કવોન્ટેટી એકદમ ઓછી હોય એટલે આપડું શું જે ખાવું એ ખવાય નઈ એટલે અ ટિફિનની જગ્યા હું . .
અવાજ કપાય છે તમારો.
હલો.
હા બોલો બોલો.
એટલે શું અ ટિફિનની જગ્યાએ હું બહાર જત ખઉં એટલે શ છાસ એવું જે કઈ. નઈ જાય.
અવાજ અવાજ કપાય છે તમારો ભઈ.
હલો.
હા બોલો બોલો.
હું એટલે ટિફિનની જગ્યા હું બાર જતો હોઉ છું રોજ.
અચ્છા એવું છે. બહાર જવું કઈ હા.
જમવુંએ મળી જાય છાસ એવું બધું મળી જાય. અને આ ટિફિર માં તો કે એર્યા આપે એજ જમવું પડે આપડે.
અને પણ મારું કેવું એવું છે બહાર તમે હોટલમાં જમતા હશો ને કાતો ઢાબા ઉપર.
હ અ.
હવે હવે તમે એક વસ્તુ કો મારા ખ્યાલ થી કે થોડું ઢાઢુ ખાવું અને આખું સ્વાસ્થ્ય ખરાબ કરે એવું ખાવું બંને માંથી કયું યોગ્ય લાગે તમને.
પણ ના ના ભાઈ એમાં અહિયાં અહિયાં કેવું છે ખબર થોડું પેલું ધાર્મિક સંસ્થાન એવું છે ને એટલે એવું કઈ વધારે મસાલા ને એવું નાખતા નથી કારણ કે બધા સ્ટુડન્ટ આવતા હોય ને અમને જમવા માટે. એલે હ. અહિયાં બધા કેવું તૈયારી કરવાવાળા સ્ટુડન્ટ વધારે રહે છે. એટલે એ બધા એક અમુક જગ્યા જે જગ્યાએ હજ. સ્ટુડન્ટનો ઘસારો વધારે હોય ને એવી જગ્યા બધી આવી હોટલ હોય જ છે. કે ડેલી જમાડતી હોય ને એવી એવી જગ્યા હોય કે જેનો આપણેે રોજ ખાઈ શકીએ એમ.
બરાબર અને અને મેં એવું સાંભળ્યું છે કે ગાંધીનગર છે અમદાવાદમાં તો કેવું કે ઘરઉ ખાવાનું બી મળતું હોય કે જેમ કે માસી બનાવતા હોય તો તમે ત્યાં જઈને જમી શકો પૈસા થોડા વધારે લે. કે બાર એસી ચાલતા હોય તો એના સો લે પણ કેવું કે તમારી સામે રો ટલી બનાવે શાક બનાવે બધું તમાર સામે જ હોય.
બરાબર બરાબર એવું છે તો ખરી પણ ભાઈ ગર્લ્સ પીજીમાં છે જ હવે અમારું સુધી બોઈસ માટે શોધવું પડે એવું છે.
હા એમાં કેવું હોય કે તમારી એરિયામાં હોય ને. તો તમને ખબર હોય કેમ કે એ ઘરોઉ બનાવતા હોયને એટલે કઈ એડવર્ટાઈઝ બી ના કરે. એટલે આપણને જાજુ નોલેજ બી ના હોય.
બીજું કહો મજામાં જમવાનું તો થતું રહેશે બીજું કહો શાંતિ. હા તો ચલો હું કરું ફોન મારે ફોન આવે છે ને. હા હા ભાઈ હા હા.